ઓ જ સાી થાલ છે તમારે
જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ બસ મજામાં જુ તમે કેમ છો
હું પણ મજામાં છું આજે આપણે એક રસ્તો વિષ પર ચર્ચા કરીએ
ઘયા વિષય પર આપડે મોટા ભ યાદ કરવાના જેવ છે તે આપણને શીખવા મળે
શું એક વર્ષ માટે સોશિયલ મીડિયા બંધ કરી શકાય
વાહ ભાઈ વાહ આ તો બહ જ રસપ્રસદ પ્રશ્ન છે કારણ કે આ જે પ્રપશ્ન છે ને એ જે મનેને બહુ મુશ્કેલ લાગે છે પરંતુ એ અક્ષય નહી એટલે કે ઇમ્પોસિબલ નહી
હા હું પણ એવું જ માનું છું આજકાલ લોકો સવાર ઉઠતા સૌથી પહેલા મોબાઈલ માં સોશિયલ મીડિયા શે કરે છે
સાચું ન્સ્ટાગ્રામ ફેસબુક સ્નેપચેટ અને એસ જે એપ્સ પર લોકો ન જીવનમાં ભાગ બરી ગયા છે સવારે ઉઠે તો પેલા જોઈ મને કઈ મેસેજ તો નહી આવ્યો સાંજે જે રાતે ઊંઘવા જાય તો એવી શ મને કોઈ મેસેજ આખલા દિનમાં રહી તો નહી ગયો એટલે એનો આખો દિવસ આ સોશયલ મીડિયા પર રહી જાય
હમ સ વાર બત સાચી છે એટલે કે લોકો આત્મ સ લોકો પરિવાર ના માણસ કરતા સોશિયલ મીડિયા નો ઘણો ઉપયોગ કરે છે અને પરિવાર ના માણસ કરતા પન મ્યા તે લોકો માટે જરૂરી બની ગ્યા છે
પરંતુ શું સોશિયલ મીડિયા વગર જીવન અટકી જશે
મને એવી નથી લાગત પહેલા પણ લોકો શો ા બગર ખુશ હતા
હા કોણ શું હતું કે તેઓ પરિવાર સાથે બહુ સમય વિતાવતા હતા પુસ્તકો વાંચતા હતા અને એક બહાર ભીમતા ને રમતા હતા પણ આજે ત જોશે જે આજના બાળકો પણ છે ને એ આપણે જોઈએ પેલા આપડે જયારે સોસાયટીમાં કે રમતા હતા ને ક્રિકેટ કે કોઈ બીજા ગેમ તો જે સોસાયટી ના અંકલો હતા એ લોકો આપણને ડાતા હતા કે અહીયા નહી રમવાનું પણ આપણે ફરી જ બીજા દિવસે ત્યાં જઈને રમતા હતા પણ આજે તું જોઈશે ી અંકલ છે તો રમવા આપે પણ સોસાયટી માં બાારતું જ નથી
દારી વાત સાચી છે કારણ કે જે રમત આપણેે ભાગ જઈને અતા આશ જે એકબીજા સાથે વેહા થને રમતા હતા તે બધું રમત આજકાલ ના બાળકો હો મોબાઈલમાં રમે છે એટલે કે જે આપડેજું કવ રમતા હતા તે લોકો આજકાલ મોબાઈલમાં તેજ રમત રમે છે
ટ માટે તો ત જો જે નાના ક આજ ના બાળકો છે ને બીમાર બીમાર પણ બહ જલ્દી થઈ જાય છે કારણ કે એ લોકોના જે ફિઝિકલ ર છે એ તો થતું જ નથી તે લોકો સવારે ઉઠે સ્કૂલ જાય સ્કૂલ જાય ને પછી આવે મોબાઈલ જોઈ મોબાઈલ જોઈ ને ટ્યુશન જાય ટ્યુશન જાય ને મોબાઈલ જોઈ પછી મોંઘી જાય એટલે આનો દિવસ મોબાઈલ માં નીકળી જાય પણ આપતા સમય હતા આપણા જે બી સ્કૂલ થી આવતા મમ્મી રમવા આવશે રમીને આવતા ટ્યુશન જતા પછી રમવા જતા રમીને આવતા પછી ભરતા થોડું પછી રમવા જતા એટલે આપડ આખા દિવસ રમતા જ હતા અને રમવાથી આપણનો જે ફિઝિકલ એક્ટિવિટી હતી એ પણ બહ સારી થઈ ગઈ હતી અને આપડ મોબાઈલ નો પણ લગ ન હતો આ આપણા જીવનમાં તો એ મોબાઈલ એક હતું એ પણ નહી ખબર હતું
હમ આજકાલ લોકો સામે બેઠેલા વ્યક્તિ કરતા મોબાઈલમાંો વધુ રસ હોય છે.
રેક પણ ચિંતાજનક બાબત છે એક
સોશિયલ મીડિયા ના ફાયદા પણ છે.
ચોક્કસ જો ન મળે છે મિત્રો સાથે આપણે સંપર્ક રહે છે જેમ કે જો મિત્રો છે. આપલા સા એ નથી રહેતા કે બહાર દેશ ચલાલા કે કઈ બીજા કોઈ રાજ્યમાં ચલા ચલા ગયા હોય તો આપણને તેની સાથે જો વાત કરવાની હોય કે એકમ છે તેના સાથેનો હાલચાલ લેવાનો હોય તો એ સોશિયલ મીડિયા થી તરત જ થઈ જાય
હ સર ચોક્કસ નવી માહિતી મળે એ તમારી વાત સાચી છે. ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પણ તેનો ઉપયોગ કરે છે.
હા પરંતુ સમસ્યા ત્યારે જ થાય છે. કારણ કે જયારે તેનો ઉપયોગ જરૂરત કરતું વધુ થાય છે.
જો કોઈ વ્યક્તિ એક વરષ વા છે મુજા છોડે તો શું ફાયદો થઈ શકે છે.
જો સૌથી મોટો ફાયદો એ હશે જોકે એના સમય ન વચન થાય કારણ કે આપડ જોઈ જે લોકો છે એ છો ચાલ પાચ ઇન્સ્ટાગ્રામ પર જોઈને આવ ને પણ એ પાંચ મિનટ ક્યારે એક થી બે કલાક થઈ જાય ખબર જ નહી પડે એટલે જયારે આપડા એક વર્ષ સુધી સોશિયલ મીડિયા છોડી દેશે એ સૌથી મોટો ફાયદો હશે કે સમય ન બચત થશે
હ હવે તે સમય નો ઉપયોગ અભ્યાસ કસરત અથવા નવી સ્ શીખવામાં કરી શકાય એટલે કે જો લોકો ઘરે બેઠીને પોતાના સમય બનાતા હત એ સમય આપણે કઈક શીખવા માટે કઈ ઉપયોગી વસ્તુ કરવા માટે. કઈક નવું શીખવા માટે લગાવી દે સમય આપણા માટે ઉપયોગી પણ થઈ જ અને આપડણે કઈ ના કઈ તો શીખવા જ પડે શીખવાનું પણ મળે તેનાથી
બિલકુલ માનસિક શાંતિ પણ વધે છે
હમ હા લોકો કોથી ની પોસ્ટ જોઈને પોતાની સરખામણી કરવા લાગે છે
જેના કારણે આપણેે જોઈએ તો આપણા જે આત્મવિશ્વાસ પણ ઘટી શકે છે
સોશિયલ મીડિયા વગર લોકો પરિવારને વધુ સમય આપી શકે
અને સાચા મિત્ર સાથે આપણે જોઈએ તો જે મુલાકાત પણ વધી શકે કારણ કે આપણે જોઈએ હોય છે એ આપણે અડધો કલાક ના બીચમાં રહે છે પરંતુ પંદર વીસ દિવસ સુધી મળતા જ નથી કારણ કે. અ એ ડેલી એકબીજાને સોશિયલ મીડિયા એટલે રીલ્સ મોકલી ને યાદ કરે છે અને જયારે સોશિયલ મીડિયા બંધ કરી. તો તેમ તો અ પોતાની સાથે મળી શકે
પરંતુ શું સોશિયલ મીડિયા સંપૂર્ણપણે છોડવું યોગ્ય છે.
તો મારા મતે નય કારણ કે તે ઘણા લોકોને અભ્યાસ અને વ્યવસાય માટે પણ જરૂરી છે, ને
એટલે સંતુલન રાખવું પણ વધુ સારું છે.
હા દરરોજ મર્યાદિત સમય માટે જ તેનો ઉપયોગ કરવો જોઈએ
શું વિદ્યાર્થીઓ માટે નક્કી કરવો જોઈએ
જરૂર તરીકે જોઈએ તો અભ્યાસ ના સિવાય આપણે જોઈએ અભ્યાસમાં જે સમય લાગે છે, તો ઠીક છે. પરંતુ એના અલગ રીત તે જો વિદ્યાર્થીઓને માત્ર ત્રીસથી અ એક ત્રીસ મિનિટથી એક કલાક સુધી ફોનનો સ્પીડમ રાખવું જોઈએ
આજકાલ ઘણા લોકો ખાવાના સમયે પણ મોબાઈલ ચલાવે છે.
હા ખરાખર બોવ ખરેખરા થે છે હા હા આપડે પહેલાના જમાનામાં જોઈએ લોકો ખાનાના સમય પોતાના પરિવાર સાથે વાતચીત કરતા હતા તે હ આખા દિવસ કેવા ગયા પણ આજના લો જોઈએ તો ખાના ખા ખાતા ખાતા એ લોકો મોબાઈલ જુએ છે. એના પરિવાર સાથે કેવું શું થયું કેવી રીતે થયું એનાથી કઈ લેવાનું દેવાનું જ નય
જો એક દિવસ મોબાઈલ ડે રાખવામાં આવે તો કેવું રહે
આ તો ખુબ સરસ વિચાર છે, ભાઈ તેનાથી લોકો પોતાને અને પરિવારને વધુ સમય આપી શકશે
શું તું એક અઠવાડિયા માટે સોશિયલ મીડિયા બંધ કરી શકે?
શરૂઆતમાં થોડી મુશ્કેલ લાગશે પરંતુ હું જરૂર પ્રયત્ન કરીશ
હું પણ કદાચ શરૂઆત થોડી શરૂઆતમાં થોડી આદત બદલી બદલાવી પડશે
પરંતુ જો થોડા દિવસે પછી તે સામાન્ય લાગ લાગશે
સોશિયલ મીડિયા છોડવાથી કાચની તે પણ વળી શકે
હા હા અને નવી હોબી આપડે વિકસાવી શકાય
સોશિયલ મીડિયા માનસિક સ્વાસ્થ્ય માટે અસર કરે છે.
જો તેનો વધુ ઉપયોગ થાય તો હા તેથી ડિજિટલ સંતુલન જરૂરી છે.
એટલે સોશિયલ મીડિયા આપણુ જીવન નિયંત્રણ
બિલકુલ આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ સોશિયલ મીડિયા આપડો ઉપયોગ ના કરવો જોઈએ
બોવ સુંદર વાત કઈ તમને
આભાર આભાર ભાઈ
તો એટલે આપડે કહી શકીએ છીએ કે સોશિયલ મીડિયા ઉપયોગી છે.
હા પરંતુ તેનો અતિશય ઉપયોગ સમય અ સ્વાસ્થ અને સંબંધો પર નકારાત્મક જે નકારાત્મક હોય ને એનો અસર ની પડવી જોઈએ કારણ કે તેનો ઉપયોગ મર્યાદિત અ કરવો જોઈએ
હ આજે આ ચર્ચા પરથી મને સમજાવ્યું કે સોશિયલ મીડિયા છોડવું અશક્ય નથી પરંતુ તેનો સંપૂર્ણ ઉપયોગ કરવું બહુ જરૂરી છે.
હું પણ એજ માનું છું ટેકનોલોજી આપણા વ વિકાસ માટે છે, સમય બિગાડવા માટે નહી
હમ ખૂબ જ સારો ચર્ચા રહી આપડે આગળ અને આપણને જાણમાં મળ્યું કે સોશિયલ મીડિયા આપણા માટે ઉપયોગી પણ છે. અને તેનો ગેરફાયદો પણ છે એટલે આપણને આ આપણા આ માટે જેટલો ઉપયોગી હોય સોશિયલ મીડિયા ન ઉપયોગ કરવો જોઈએ ચાલ મળીએ આજ ની પૈસા પણ ખુબ આનંદ આવ્યો આભાર મળીએ જય શ્રી કૃષ્ણ આવજો
ખૂબ જ સં સુંદર ચર્ચા રહી તારો પણ ખૂબ ખૂબ આ બાકી તારો સમય મને આપ્યો. ચાલ પછી મળીએ આપડે જય શ્રી કૃષ્ણ